હાલો.
હા બોલો, કેમનું ચાલે, શાંતિ?
બસ શાંતિ. તમને મારો અવાજ આવે છે?
હા કમ્પ્લીટ અવાજ આવે, તમને આવે મારો અવાજ?
હા આવે છે ને હા તો હું એ વિચારતી તી તી કે તમારે અંબાજી આવું છે?
અંબાજી, અંબાજી તો મેં જોયેલું છે. અંબાજી જઈને શું કરીશું આપડે?
દર્શન કરવા માટે તમારે આવું હોય તો.
પણ ખાલી અંબાજી એકલુ ના મજા આવે પછી બીજે બધે બી શ્રીનાથજી ને બધે પછી ફરવા જઈએ ને આપડે?
વિચાર્યું છે મેં શ્રીનાથજી વિચાર્યું છે, પછી એનથી નજીક સાવર્યા શેઠ આવે છે, પછી એનથી આગળ જવું હોય તો પછી ઉદે અ પેલો શું ઉદયપુર કે આ નઈ હા રેખા સહારા બાબા શ્યામ અમારા કયું પેલું મંદિર.
ખાટુ શ્યામ નું મંદિર છે હ હા.
એ ત્યાં જવું છે જવું તો બધી બહુ જગ્યાએ છે પણ અત્યારે હાલમાં મેં અંબાજી સાહેબ કર્યું છે, પછી આપણને ટાઈમ મળશે તો આગળ જઈશું.
કશું કશું વાંધો ને અંબાજી આપડે જઈએ ને તો મારે ઓળખીતા ત્યાં છે. એમને આપડે કહીશું ને તો આપણને દર્શન કરાવા બી અંદર લઈ જશે.
વી આઈ પી દર્શન થશે?
હા વી આઈ પી દર્શન થશે તમારે કરવા હોય તો.
હા તો જઈએ ચલો ને વિચાર આગળ બીજે ક્યાં જવું છે તો પછી?
બીજે ત્યાં તમારે ત્યાં જવું હોય ત્યાં આ ઉદેપુર છે પહિ આપડે
ના પ્લેસ પર જ જવું છે અમારે.
કઈ જવું છે તમારે
મંદિરે જ જવું છે બીજા બધા એમ
તો મંદિર અંબાજી છે પછી શ્રીનાથજી જવાય શ્રીનાથજીમાં તો બહુ મસ્ત મંદિર છે કૃષ્ણ ભગવાનનું ત્યાં આગળ
હા શ્રીનાથજીવા મંદિર પણ ત્યાં કેટલો ટાઈમ લાગે ત્યાં દર્શન કરવામાં
શ્રીનાથજી દર્શન કરવામાં પણ વી આઈપી દર્શન ત્યાં એવું મારે ઓળખીતા નથી તો વીઆઈપી દર્શન ના તો ના મેર પડે. હા પણ લાઈનમાં ઊભું રહેવું પડે ત્યાં આગળ જો
હા તો કેટલી વાર લાગે ત્યાં દર્શન કરવામાં
એ શ્રીના થજી મંદિર છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર ત્યાં આગળ દર્શન કરતા આપણે મેક્સિમમ અડધો કલાક એવું કલાક જેવું થાય જો ભીડ ના હોય ને તો પણ કેવું સારું મંદિર છે બહુ મસ્ત મંદિર છે એતો મેં જોયલુ છે.
જે મેં શ્રીનાથજી નું બધું તો તય આગળ થોર મળે છે
થોર મળે છે ને ત્યાં અમે એકવાર ગયાતા શ્રીનાથજી બહું પેલા ત્યારે અમે ત્યાંથી છે ને પ્રસાદમાં થોર ને બધું લઈને આયા પ્લસ અમે છે ને ત્યાંથી સગડી લઈ રહ્યા હતા એક મસ્ત
હા
ગેસ મીન્સ કે ગેસ ની સગડી આવે ને એ લઈને આયા હતા એ પાણી આમ ગરમ કરવા માટે બહું મસ્ત સગડી હતી એ
હા તઈ આગળ સગડી સગડીનું અલગ માર્કેટ છે કે પછી બધું ભે
ના આખું બધું મિક્સ માર્કેટ જ છે તમારે એમાંથી બધું ખરીદવાનું તમારે જે જોતું હોય ને એમાંથી ખરીદવાનું તમારે બહુ મસ્ત છે માર્કેટ પણ એ જોવા જેવું માર્કેટ છે.
હમ્મ હમ્મ હમ્મ પછી એનાથી આગળ બી જવું હોય તો ઉદેપુર નજીક કઈક સાવરિયા શેઠ છે ને હે ને
હા ત્યાં આગળ તો બહુ મસ્ત મંદી છે સાવરિયા સેટ તો એ માંડ ફિયા માંડફિયા કરીંન ગામ છે આપડે ઉદયપુરથી તમે એસી કિલોમીટર જેવું થાય છે સિત્તેર એસી કિલોમીટર જેવું માંડફિયા ચિત્તોડગઢ ચોકડી તમને ઉતારે ત્યાંથી તમારે દસ રૂપિયા રિક્ષામાં બેહી ન તમારે માંડીફિયા ગામ કરી છે ને જ્યાં સાવરિયા શેઠનું મંદિર છે ત્યાં જવું પડે પણ એક ચોકડી પર તમે ઉતરો ને તો ત્યાં આગળ બહાર નાનું મંદિર છે સાવરિયા સેઠ સાવરિયા શેઠ જેવું જ છે નાનું મંદિર ત્યાં તમેં દર્શન કરો ને તો એ સાવરિયા શેઠના દર્શન કર્યા હોય એના બરાબર કેવાય
હ હા સારું કેહેવાય તો હું એમ કવ છું કે મેં એવું સાંભળ્યું છે કે સાવરિયા શેઠ બધા બિઝનેસ પાર્ટનર બનાવવા માટે
હા તઇ તઇ એવી સિસ્ટમ એવી છે કહેવામાં એવું આવે
હલો
હલો
તમારો અવાજ કપાય છે. હલો બોલો હા આયો
તો એવું છે સાવરિયા સેઠ તમે જયારે જાવ ને ત્યારે તમારે ધારો કે નવો બિઝનેસ કોઈ બી સ્ટાર્ટ કરે બરોબર તમે નેલ્સ પ્લર નો કરો છો તમે નેલ્સ પલેસ નું નવો સ્ટુડિયો નાખ્યો હવે તમારે ત્યાં આગળ સાવારિયા સઠ તમે જાાવ ને તો ત્યાં આગળ એવી એવી માન્યતા છે કે ત કૃષ્ણ ભગવાન જે છે ને એમને તમારે તમારા, તિથળ તાઈમ ભાગ્યા ચાર એટલે ત્રી ચોથો ભાગ તમારો તમારો ત ભગવાને આપવાનું એવી પાર્ટનરશીપ તમારે કરવી પડે પચીસ ટકાની તે પચીસ ટકાની પાર્ટનરશીપ મીન્સ કે તમે આજે એક દુકાન ખોલી કાલ બીજી ખોલો એમ તમા પચીસ ટકા તમાર જે કમાતા હોય એના પચીસ ટકા તમારા સાવરિયા સેઠમાં છે. ત આપવા પડે એવી માન્યતા છે કે તમે અહીયા આપો ને તો તમારું કામ થઈ જાય
ના મેં રીલ માં બી જોયું તું અત્યારે ઇન્સ્ટાગ્રામ િલમાં આવે છે ને કે બધા બિઝનેસ આમ સક્સેસફુલ હોય તો ચાંદી નું બધું બને. તો ચાંદીનોો પેટ્રોલ પંપ જોયો છે. પછી ચાંદી નું લોસ સણ ચડાવતા જોયો જોયા છે. બધાને બધું બહ જોયું છે મેં. ચાંદી નો પેટ્રોલ પંપ હોય છે.
હા સાચી વાત છે તમારે કહ છું, તો ખરો કે ત્યાં એવી માન્યતા છે. કે તમે જ્યારે બી ત્યાં જાઓ ને તોવું કહેવામાં આવે છે. કે ત્યાંના દર્શન તમ કરોને તો તમાર સૌભાગ્ય ખુલી જાય એમ ત્યાં બધું. એવું કહે છે. કે તમા ધંધામાં તમે કૃષ્ણ ભગવાનને પાર્ટનર બનાવોને તમારા ધંધા. બધા દુર્ગતિ ના આવે તમે કમા કમા જ કરો એમ
તમે ગયેલા તો ત્યાં ખાું છે અ સાવરિયા સેઠ
સાવરિયા સેઠ હું ત્યાં ગયેલો છું ને એક વાર હ માર ભાઈબંધ. ત્યાં ગયેલું છું.
અચ્છા તો તમે કેટલા દિવસની ટ્રીપ માટે ગયા તો એક દિવસમાં જઈને હવાય કે બે ત્રણ દિવસ જોઈએ ત્યાં જવા માટે
ના ત્યાં જવા માટે તમારી એક મેક્સિમમ છે, ને તમારે ત્યાં જવું હોય ને તો બે ત્રણ દિવસ તો જોઈએ કેમ કે તમે એકલું કે સાવરિયા શહેર મંદિર એકલું જ તો ત તો ખાલી દર્શન કરવાનું એક જ મંદિર છે. ત્યા એક જ આજુબાજુ ત્યાં પડીકાઈ તમારે ખાવા માટે પડીકાઈ જોતા ને પડીકાઈ ના મળે તમારે એના માટે છે ને તમારેથી બાર ચોકડી આવવાનું ચોકડીથી બી આઘું જવાનું છે.
એવું છે હા એટલે અમે લોકો કોઈ એવું જ વિચાર્યું છે કે ગાડી લઈને એકલું આવી રીતના અંબાજી જઈએ. શ્રીનાથજી જઈ પછી. એનાથી આગળ સારર પછી ત્યાંથી રિટર્ન તો કેટલા દિવસ થાય તો અહીયા આગળ જવા
તમે અહીંથી જાઓ ને એટલે પેલા તમારે છે ને ઉદયપુર જોવાનું. ઉદયપુરની બસ હોય ઉદયપુર ના બસ માં બે હો કા તો પછી તર એવું પૂછવાનું ક એટલે કે ચિત્તોડગઢ બસ જાય છે તમારે તો ચિત્તોડગઢ બસ જાય ને એટલે તરે ચિત્તોડગઢ ચોકડી આવે ત્યાં આગળ જ્યાં પુલ પુલ પર ઊભી રાખે તમારુ પુલ પરથી નીચે ઉતારી દે નીચે ઉતારી દેવાની પણ ચોકડી પર ગમે તતે ચિત્તોડગઢ ચોકડી પર તમાર ઉતરી જવાનું ખબું પડી તમને તો ત્યાંથી દસ રૂપિયા બસ બસ ના દસ રૂપિયા ખાલી જાય છે બસ માં એ તમને દસ રૂપિયામાં થક માંડફિયા અંદર ગેટ પર ઉતારી દે.
ઓકે એટલે ગવર્મેન્ટ બસ છે એ.
ના ગવર્મેન્ટ ના કહેવાય આમ પ્રાઇવેટ કહેવાય પણ બધા દસ રૂપિયા જ ભાડું લે છે ત્યાં આગળ જવાનું.
સારું કેવાય દસ રૂપિયામાં એટલું બધું છે ત્યા દર્શન કરાવી દે.
હા એટલે જ ને. અને બીજી વસ્તુ એ કે તમને દર્શન કરવા બહુ સારા મળે ત્યાં આગળ પણ પણ. તમારે એટલું કહ તમારા નસીબ ની વાત છે જો તમે નસીબ લઈને ગયા તમને દર્શન કરવાનું સારા મળે બાકી એકદમ કે અંદર જાવને તો બીજા ધકકે બહાર આવી જાવે.
ના એ તો પછી વાર તહેવાર ને દિવસ ને બધું જોઈને. જવાનું હોય કે કયા દિવસે ક્યાં ગિર્દી ના હોય. એ બધું તો જોવું પડે ને.
ધ્યાન રાખવું પડે એવું બધું.
હા તો ગાડી લઈને જવાય ને ત્યાં.
જવાય ને ગાડી લઈને જવું હોય તો જવાય ત્યાં આગળ
તો આપણે આપડે જો ને. આપણે અર્ટિકા ગાડી છે તો ત તમે કેટલા આવો જઈએ તો. તમેને તમે ને તમારી વાઈફ ને. એ પ્રમાણે પછી અમે ગણતરી કરીએ જો પેલા જવાનું અંબાજી અંબાજી જઈને પછી અંબાજી દર્શન કરીને સરસ ગયો. રાત્રે નીકળી જવાનું રાત્રે અડધી રાત્રે મતલબ કે એક બે વાગે નીકળે એટલે સવાર પડતા અંબાજી પહોંચી જાય અંબાજી એક રૂમ લઈને. ફ્રેશ થઈને નહી ધોઈને દર્શન કરીને છે. ચેકઆઉટ કરીને આપડે નીકળી જાય દર્શન કરીને. આપણે શ્રીનાથજી જવાનું શ્રીનાથજી એક નાઇટ રોકાવાનું દર્શન કરીને. પછી બીજે દિવસ સવારે ચેકઆઉટ કરીને આપણે. આ સાંવરીયા શેઠ જઈએ તો કેવું રે
કશો વાંધો નહી તો આપડે એ રીતે જઈશું ચાલો ને અને તમને એવું લાગતું હોય કે ભાઈ. જો મને તો ઉદયપુરે ફરવાની મજા આવે બરોબર એટલે ઉદેપુરે મારે તો જવું જ છે પેલા તો
પેલા ના આમ હું એમ કેવા માંગુ છું કે પેલા આપડે મંદિર વાળા પ્લેસ ફરીએ તો વધારે સારું છે.
અંબાજી શ્રીનાથજી બે જ મંદિર વાળ પ્લેસ કેવાય સાવરીયા શેઠ. પહી સીધુ તઈ થી પછી સીધું થય તમે નીકળોલે સીધું ઉદયપુર જ આવે ઉદયપુર તમને ખબર જ છે આપડે ફરવા ગયા હતા એટલે
ઉદયપુર મારે કેવું છે કે ઉદયપુર એવા દિવસોમાં જવું છે. કે મંદિર વાળા પ્લેસ એ ટાઈમ લેવાના જ નહી.
હા તો પછ તમારે સ્પેશિયલ ઉદેપુર જ જવું પડે ઉદેપુર બોલો તમાર ફરવું હોયન તો, આ તમ મંદિર વાળા સ્થળે ફરો તો ખાલી મંદિર વાળા સ્થળે ફરી ન ઘેર આવતું રેવું પડે કારણ કે, જો કોલેજ હોય ને ત્યારે બધાને એટલે
હા એજ તો અને મારે બી કોલેજ જવાનું હોય, એટલે કોલેજ માંથી ત્રણ દિવસની રજા છે. તો મેં વિચાર્યું કે આવી રીતે જઈએ આપણેે બધા, છોકરા છોકરીઓ ભેગા થઈને કોલેજના ગ્રુપ
હમ્મ હમ્મ, જવાય જવાય કશું નઈ મજા આવે ઉપરથી બધા ભેગા થઈને તબ જાવ તો
તો કેટલા જણ થશે? જોઓને ગણો ને તમે અને તમારા વાઈફ, પછી અમે બે જણા પછી બીજા બે બે ત્રણ જણા થશે એટલે ચાર પાંચ છ સાત જણે આર્ટિગ
કરાઈ દેવી પડે, જો દસ થત, હું તો કઉ સોળ સત્તર જન થતા હોય તો પેલી બસ કરાવી દેવાની ખબર પડી તમને કઈ બસ, આપડે જે પેલી ટ્રા ટ્રાવેલર્સ બસ આવે
હા હા પેલી
કેટલા લઇ જાય એ બસ કરાઈ દેવાની, બધે ફરતા જવાનું મજા આવે ફરવાની
વિચારીશું એટલે તમને ફોન કરીશ
ચોક્કસ ચોક્કસ વાંધો નહીં, અને તમારે જવું હોય તો મને કજો ને ખાલી, એ તો આપડણે કરીશું બધા સેટિંગ તઈ માંરે ઓળખીતા બધા છે એટલે શું આપણને ત્યાંથી બી જો ફરવા લાયક મળતું હોય તો આપણે એથી બસ માં જતા રહીયએ અને ત્યાં સારું એવું ફરવા લાયક મડે તો ફરી લઈશુ પછી બરોબર
હા સારું ચાલો ને જેવો હશે એવો, તમને હું કોલ કરીશ.
ચોક્કસ ચોક્કસ હા, જય મહારાજ
જય મહારાજ